હલો, અવાજ
હા હા.
હા તો આજનો કઈક ટોપિક એવો કઈક લઈએે કે જનરલ અને ફિલોસોફિકલ એટલે મવી, બિઝનેસ એમાં કઈક કે જે તમને ગમે એવું કઈક મુવી હોય કે આ રિલેટેડ કંઈક એવું શીખવાયું મળિયું હોય ફીસના રીલેટેડ. તો કયા મુવી નું નામ ને શું કામ એ રીતે!
હમ એવું કઈ એવું નથી મવી કે જેમાં શિક્ષા મેળવે. મવી તો મોસ્ટ ઓફ આપણે એન્ટરટેનમેન્ટ માટે જોતા હોય એમ. અમુક અમુક મુ વી હોય. સ્પેશલ આપડે કઈ શીખવા માટે શરૂ ન કર્યું હોય ઈન્ટટેનમેન માટે જોવા ગયા હોય. પણ અમુક વસ્તુ પછી એમા શીખાઈ જાય એમ. આપણે તા મેન હમણાં હું વાત કેલા સ્ટોરી વન ને કેલા સ્ટોરી ટુ એમ.
હમ.
એમાં આપડે એમ ખાલી માનતા કે મુસલમાન હોય તો ખાલી ખા એલે એવું વિચારતા કે એ જાન રખાય એમ ઈ નકી નઈ ને એમ અજરા સ્ટોરી જોય ને રિયસ હોય છે એમ રિયલ અ સિનારીએ બેજુ શે એમ છેલ્લે કેઈશ પળેન કે વેરીફાઈ છે એમ કેઆવુચ કેરળમાં થઈ ગેલુ છે. કેરલામાં અંટાણે જોઈએને તો કોંગ્રેસ ની સરકાર શે એમ તો ન્યા બધું આમ ચાલે છે એમ. આપડે કેવાય તો ની આ આ રિતના ધર્મવાદ નું. પં અમુક અમુક શે ને જે આ રીતના છે એમાં. કેલાશોલેમા આપણે જેવું જોયું ને કે પોતાની ફ્રેન્ડ હોય તો ફ્રેન ને કોનવેસ કરે એમ કે તુ મારી ઘરે આવ ને આમ ને ટેમ ને આપડે આમાં જાયેને ભગવાન નથી એમ. શું કે રામ ભગવાન થોડા હોય અય એ એન થોડા ભગવાન કેવાય કે ભગવાન હોય તો એની કોઈ પત્ની ને કોયદી જંગલમાં જાવા દે. જંગલમાં જાવા દેય એમ ભગવાન હોય થોડા પહી જેલમાં જન્મે એમ. પોતે હારું હારું નો ખવાય આપણે આપડા ગીતા માં કીધું ઈ પ્રમાણે એમ. કે મારે કર્મ કરવાના હે એમ. જો આળી ભગવાન જ હારું હારુ કે તો આપણે હું કે ભગવાન હારું કયરુ ને એમ. આપળે થોરા આરું કોયદી હારું કરે એમ તો ભગવાન એય કષ્ટ ઉઠાઈ ને એમ કીધું કે સે ને હું ભગવાનને તોય મારે કષ્ટ ઉઠાવો પડે એમ. તમે તો સામાન્ય મન આપડે તો સામાન્ય મનુષ્ય કેવાય એમ. આપે તો કશ ઉઠાવવા જ પડે ને એમ. ઈ ઈ હાટુ આ મેજ એટલે માનવ ધર્મ ઈની માનવ જાતમાં ધ જનમ લીધો એમ. હવે તો ભગવાન પોતાનું રૂપ લઈને આવીને બધાને મારીને નો વયા જાય એમ કંસને મારવો તો
એક દિવસે ખાલી અ પોતાના વિસ્ટ રૂપ માઆવી કંસને મારી ને વયા ઝાય એની મેરે બધી સેટરજી હોયજ એમ. એવું તો નથી કેએને કઈ ખબર નો હોઈ. ને આમાં આમાં પશી એમ કેસ કે ભગવાન નથ અલ્લાદ છે એમ, તમને અલ્લાદ બચાવે એમ. પછી એ ઈતના જ તમે કેરલા વન ને ટુ જોયું?
તમે જોય ફ્રિમોનો હોય એટલે નથ જોયું. થોડું આ કબર શે કે ઈતો રૅપ કેસ ઉપર શે ડુષ્કર્મ કરે હે ને એબધાને કન્વર્ટ કરાવે સે એ બધું.
હં. કેરલા સ્ટોરી વનમાં એમ કે પચી એક અલ્લાહ છે એમ અલ્લાહ જ તમને બચાવે ભગવાનને બચવા જ નથી થતા એમ. અલ્લા હોય ને તો અલ્લા તમને બચાવા આવે તો પછી છોકરીને બોવ કનવેન્સ કરે એકાદિ છો એવું પોતાના ઘરથી બાઈર રેતા હોય, ને આવુ એકધારું એકધારું અને આજ હાભળવાનું રે એમ. ગ લ લ લ લ લ એમ! પશી ઈ હામ્ભળે પછી ઈ એકવાર કે હાલો આપડે મોલમાં જાયે એમ. મોલમાં ત્રણેઅ છોકરીયુ લઈને જાઈ ને તો ન્યા પોતાના પોતા આખી ગેંગ જ હોય એમ. આખી ગેંગ જ પોતે બનાવેલ હોય કે આ રીતના કરવાનું આમ કરવાનું ન એમાં ઈ બેતન શો છોકરા આવે ને એને કપડા ફાડવા માડે અને એમને તો ઓમ પસી બે શોકરા એ બીજા એને ગ્રુપ પણ આવીને આવીને પસી એને બચાવ આવે એમ. એવી રીત ના સેટ જ હોય. તૈયાર જ એમ. ઈ કપડા કપડા ફાડી ને પછી તુ ઈકે જો અલા અલ્લા અલાહો અલ્લા તમે માયના હોતને તો અલ્લા તમને બચાવી લેત. મને જો કોઈ કેરુ ઈકે પોતાની ટીમ વાળો હોય ને એને તો કઈ કરવાનું નથી. આ બધી હિન્દુ છોકરીયુ હતી એટલે કપડા તો સ સિમ્પલ પેયરા હોય! જેનયે બુરખા પેયરા એને કઈ નતુ કેયરુ હેમજાણુ ઓલીયે બુરખો પેયરા તો એને બત એને થ્યુ ને તો એનયે તો કિધુ કે જો અલ્લા એ મને બચાવી લીધી એમ. થોડુંક ઓલુ થ્યુ ને ઈબાને ઓલાજી બીસોફાએડમા છેને છીને એ એનો સંબંધ બયનો એમ. થોડી દોસ્તીને થાય પછી એને રખડવા જાય ને, એને એને સંબંધ બાંધેને. પછી છોકરું ડાયરેક્ટ પછી હું, કે ઓલી માનવાનું તો એવું ને એવું ધર્મ. પરિવર્તન નય, એમ અમુક તો હોય ને. કે માને જ નહીં એમ ભલે કે મુસલમાન છો, આમ છે તેમ. તૈયાર નો હોય તો શું કરે કે, છોકરું કરી દે એમ. પેટમાં છોકરું કરી દે તો ઓલીને ધર્મ પરિવર્તન કરવું જ પડે એમ છે ને, ઘરના સ્વીકારતા નથી, સ્વીકારવા નથી. ઈ બેઝ ઉપર જે છે એમ, પછી એનો કરીને એક છોકરી ને મારી નાખતા, વેચી નાખીને એક છોકરી મારી નાખી એવી રીતના એક સ્ટોરી છે. પછી એની જે ફ્રેન્ડ હોય ને એટલે ત્રણ છોકરીઓ હોય. બે છોક છોકરી એમા ફસાઈ જાય. એક છોકરી ન ફસાય એમ, પોતે બહ ભગવાન માનતી હોય એમ. ઈ ન ફસાય, પછી એ આવું બધું થાય ને પછી ફોન કરે ઓલી કે એક તો મરી ગઈ, હમણાં ગળફા ખાઈ જાય એમ.
ના બરાબર સમજાય ગયું. હા, ના મને મને. મને કોલ આવ્યો હતો એનો કે, હું આજ આખો દિવસ નવરો જ છું. કઈ વાંધો નહી હું બે કોલ કરું ને પછી બધું કરજે આ ભાઈ બેનની વાત. ભલે, અત્યારે એનો જ ફોન હતો. એવું છે ત્યારે, હવે એ જવા દઇએ ને આપણે. હા મેં કીધું આખો દિ પાંચ તું કરજે પાંચ ઈ કરશે એટલે થઈ જાય એને પૂરા થઈ જાય ને. ત્યારે ઘણો બધો ટાર્ગેટ આવી જાય.
મારે તો આ એક નંબરમાં પૂરું નથી થયું.
આ પતલી લઈ પાંચ, પાંચ કઈ છે ને મારી ભાગે આજે આપડે એટલી ત્રણ ચારેક જેવું થિયું. આ ત્રીજો છે. એ પ્રમાણે પછી એક આની પછી થાય એટલે ચાર થઈ જાય આપણા, પછી એની ભેગો પાંચ કરતાં. થઈ જાય ને, દસ ઈ ને ચૌદ પંદર કોલ જેવું થાય.
ગ્યા
ત્યાં થઈ જાય પૂરો, એટલે એ પ્રમાણે છે જો જયારે હું મત કરું તો મારી એ મુવીને તમારા કરતાં મને પેલા એક તો ઘણા બધા મૂવી કંઈક ને કંઈક શીખવા મળે એવું હોય છે, તો એ જોવા જયએ તો એક સુપર થર્ટીન મૂવી હતું, રિતિક રોશન નું. એમ જોવા જાય ને તો પેલા એવું હતું કે, એ પોતે એક બહુ અને ભણવાનો શોખ હતો, એ ફિઝિક્સ ને આ છે સાયન્સ બંને બો ભણતો. પછી એને એક સારી નોકરી મળી જાય છે, શિક્ષક ની પેલા બહાર જવાનું બહાર નથી જવાતો. પછી એને શિક્ષણ નોકરી મળી, સારો એવો પગાર મળી જાય છે. ધીમે ધીમે ઘર સુધરી જાય છે. પછી એને ખબર પડે છે કે ત્યાં તો બધા અમીર માણસોના છોકરા હોય જ એજ આવે છે, જે બીજા પણ સારા કો હોય હોશિયાર લોકો ગરીબના એ નથી ભણતા. નથી ભણવા મળતા એટલે પછી, એમ કે છે કે હું મારું પોતાનું શરૂ કરીશને મારે કે બીજા કોઈ. નથ જોયતા, પછી ત્યાં એને એન્ટ્રન્સ એક્ઝામ લે છે આખી, એમાં જે જે બાળકો પાસ થાય છે, ત્રીસ હજારના લેવાનો હોય છે એટલે એ પ્રમાણે એમાં ત્રીસ જણા લે છે. ત્રીસ જણાના પછીને તૈયાર કરે, અને એમને ફિઝિક્સ ને આખો સબ્જેક્ટ છે ને. ફિઝિક્સ ઉપર વધારે ફોકસ કરીને આખું મૂવી છે, એમાં એ બધે બધું જે ભણાવે છે આખે આખું પ્રેક્ટિકલ નોલેજ મોડ પર સમજાવે છે. આખો પ્રેક્ટિકલ એને કરાવે, ઈ જગ્યાએ લઈ જાય, ધારો કે ટ્રેનનું કાય દાખલું હોય છે. ટ્રેનના દાખલામાં સમજાવે આનું આ રીતે થાય આવું આ , પછી આખે આખા ત્રીસે ત્રીસ છોકરા આવુંને. ગરીબ ઘરના હોય એને ફ્રીમાં ભણાવે છે, પછી એનેય ઘણો બધો સંઘર્ષ. બરોબર, કેમ કે પૈ પૈસા ખૂટી જાય છે. ને પછી જે છેલ્લે -છેલ્લે એમ કેવાય, કેજે, ટ્યુશન ક્લાસીસમાં એ પેલા ભણાવવાએ ટ્યુશન ક્લાસ બદલો લેવા માટે એને મારે છે, એને પકડવા આવે છે. કે દવાખાનામાં પછી એની બાળકો જે હાચો ફિઝિક્સ નુ યુઝ કરેને આખા અ જે શિક્ષક, જે આંખે આખો બચાવી લે છે, પછી લાસ્ટમાંને એઝામ દેવા જાય છે, ફિઝિક્સ માં, એ ત્રીસે- ત્રીસ જણા જે કેવાય કે આખો એક્ઝામ દે ને આખ ક્રેક કરી નાખે છે. એકપણ એમાં ફેલ થતાં હતો એટલે સુપર થર્ટી એને, પ્રેક્ટિકલ બનાવેલા હોય એટલે ઈ પ્રમાણે રે, પછીએવા પણ ઘણા બીજા બધા મુવીય એન્ટરટેનમેન્ટ પર્પસ થી મોસ્ટ ઓફ એમા શીખવા આવે. મળી પછી મોટેવેશન તરીકે, ટુવેલ્થ ફેલ એ પણ છે કેને કેટલોક બધું, જીવનમાં સંઘર્ષ કરેલો છે, એ આપણને જોવા મળે. જેવી છે, પછી, ભાગ મિલખા ભાગ. ઈ પણ એક બહુ આમ જો જોરદાર મુવી છે, થ્રી ઇડિયટ આપણેે વાતચીત કરીએ. તો થ્રી ઈડિયટ જેમ કેવાય જયારે તમે જોને ત્યારે એમ લાગે ઓ હજી આ મુવી જોય. જૂનું થયું જ નથી જયારે નવ નવું લાગે દર વખતે અને આપણને, રિલેટ દર વખતે રિલેટ થતુંયને એવું લાગે આપણને,
હા આપડે કોલેજમાં હોયને એક રિલેટ થતું હોય આપડે જોઈ એક થ્રી ઇડિયટ છે, પછી મુન્નાભાઈ એમ બી બી એસ છે, બે મુવીતો આપણેને આપણે આપડે રિલેટ થતા હોય એ રીતે બે મુવી લાગી એમ.
એટલે અમુક અમુક મુવીહોય છે, જૂના થાય જ નહીં, એમાં ગુજરાતીમાં આપડે એવું છે. છેલલો દિવસ છે, દી એવો જ છે, આપડે.
હાતો છેલ્લો દિવસ, હા છેલ્લો દિવસ. છ હેલારો છે, હેલારો આપડે જોયે પંચનાખી કહાની છે, એમ, કે કંઈ રીતનેમે પેલા ગરબા આપણેે પુરુષ જ રમી શકતા એમ. સ્ત્રીઓને રમવાની મનાઈ હતી, પછી એમાં ઢોલી-ઢોલી છેત, ઢોલીની આખી કહાની કહીશને ઢોલી પેલા ઢોલ વગાડતો તો એમાં, અ ઓલા બધા પુરુષો રમતા એમ તેને દીકરીને બાઈને રમવાનું મન થાય તો પછી છેલ્લે પછી, એને રમવાની એના ઘરમાં રમાડ તો બીજેએક આદમી કછવાળો જોઈ જાય. તમે છેલ હેલારો જોયેલો છે,
ના જોયું નથી પણ સ્ટોરી અમાને ખબર છે, ગરબા રમે ઉપર આપખીને આવે છે, છેલ્લે પછી બધા રમે છે, સાથે,
હા, ગરબાાવળો જે મીન્સ જે માણસ હોયને, અ એની બાઈને એને રમવા દીકરીને રમવાનું મન થાય તો કેમ, બાપુ તમે વગાડોને એમ તો હું રમું એમ, ઢોલોતો ગામથી બહુ આગળ દૂર રહેતા હોય હાલે બગાડું ઢોલ ન વાત તો બહુ હોય, ઢોલ વગાડે નેતો દીકરી ભાઈ બે રમતા હોય તેઓ, એ ઓલા બધા જોઈ જાય એમ ગામ વાળા કચ્છ વાળા,
હા,
તોએ જોઈ જાય નેતો પછી, એને ઘરમાં પૂરીને સળગાવી નાખે છે, એમ આખું ઘર. એ દિકળી બાઈ બે મરી આતો પછી ભાગી જાય છે, મરી જાય એમ પછી આ આખ ઢોલ લઈને. સલામત બધુખડ પાછો બીજીએ જગ્યાએ પાછો કેટલા વર્સ પછી આવે એમ, કેટલા વર્ષ પછી આવે નેતો પછી આ બધી બાયુ છે, ને પાણી ભરવા થતી હોય એમ. કચ્છમાં તો પાણી ભરવા જતાં હોય નેતો એનેક બાપુ તમે વગાડશો, એ વગાડું પણ મને જમવાનું મળે તો વગાડો એમ મા પા અત્યારે કંઈ છે, નહીં એમ. ગ વાંધો નહી તો પછી કાઈ નો કર. આવે પાણી ભરવા વેલા નીકળી જાય આના માટે જમવાનું લેતા હોય જમે પછી ઢોલ વગાડી, ઓલી બધી જ્યાં પાણી ભરવાનું બાને રમે એમ. આ બધી વાતને ઘન્નાને ખબર પડેને પછી એ બધા કે આવો ઓલી વાત કાઢી નાખો. બાઈ બધાને મારેને આજી બધા રમતા હોય, તો ઘરમાં બધી બાને મારી મારીને ઘર માં પીડી દીધી હોય એમ તો ત્યારે પછી, શું કરે કે એ બધી બાઈઓ બારી નીકળે છે એમ એક હારે રમવા મા,
તો મારે એક કોલ આવે છે તો તમે થડીક વાત કરજો. કોલ પતાવી લો પણ
કન્ટિન્યુ રાખો, તો એજ રીતે મુવીની સિરીઝ તો આપણે ઘણા બધા જોયા એ પ્રમાણે કામ આવે છે. હેલ્પ થાય છે પણ હું એમ વાત કરું તો સિરીઝે પણ એવા ઘણા બધા આવે છે તો અત્યારેં જે ઘણી બધી , તેમ નાઇન્ટી નાઇન્ટી ટુ આવી ગું છે એમ, પ જે મટકા મટકા કિંગ કરીને આવેલું છે એની પછી ટઇટન સ્ટોરી છે. સ્કેમ નાઈનટી નાઇન્ટી ટુ જોવા જે કે હર્ષદ મહેતા હતો એ સ્કેમ ઉપર છે એ, રધું સોક માર્કેટ રીલેટે શીખવા મળે છે કે સ્ટોક માર્કેટ એચ્યુલમાં હોય કેવું કરે એમના જે આ કાળા કામ જે કેવાય, એ કઈ રીતે ફાઈનિશિયલ જે ઇલિ લ ફોર્મ હોય, કઈ રીતે ક્રિએટ થાય છે અને કઈ રીતે મેનેજ થાય છે. બધા સ્ટોકને પંપ કઈ રીતે કરે છે નીચે કઈ રીતે ડૂબાડે છે. બધ સ્ટ્રેટેજી એમાં દેખાય છે ને એમાં ઉપર થી નીચે બધે બધા, પોલિટિક્સ ને બૂલ દેશ ને બધુ આવી જાય એ પણ આપણને એ ઘણી વાર એ, માંથી ઘણું બધું શીખવા આપણને મળી જાય છે. અને એજ રીતે બીજી વાત કરીએ તો બીજા મુવી જે આપડે છે કે કેમ પછી મટકા કિંગ, મટકા કિંગ પણ એવું છે કે આખું, લોટરી સિસ્ટમ ઉપર છે લોટરી સિસ્ટમ એવું કેવાય કે એ પોતે એક, યાર્ડમાં કામ કરતો હોય છે વ્યક્તિ એ હોય છે ને ન્યા ન ન્યા એના જે સેટ હોય છે. જુગાર જેવું રમાવા મજૂરો થો લોટ લગાડ પત્તા ઉપર, અને એને મજા આવે એ પત્તા નો માસ્ટર હોય છે એને જે પતું કાઢવ એ પ્રમાણે પતું કાઢી લે, એટલે ઓલો જે સેઠ કે એ કાઢને જીતાડે ને પછીને ખબર પડે કે આ ઈમાનદારી નો ધંધો નથી ઈમાનદારી બહુ વધારે, પછી એ પોતાની ગેમ વિચારીને પોતાની રીતે કરે, મટકા કીંગ એમ મટકાનું કીંગ એ મટકાની અંદર ચીઠ્ઠીઓ નાખી દે અને એ ચીઠી ઉપર, તે પોતાનું એક નક્કી કરે, તો માટલા ની અંદર બધે ચીઠ્ઠી ઓ નાખી દે ને એમાં પછી પત્તા ખેંચવાના, એમાં જે પતું એ નીકળે કે ચઠ્ઠી નીકળે એ પ્રમાણેમાં ટૂ એક્સ માર્જિન ટુ એક્સ, અગિયાર એક્સ, સોસો એક સુધી નાખી નાખે અને, તેના જે સેટ હતો શેટ બદલો લેવા માટે આવે છે અને બદલામાં, એ બધે ટિકિટ ખરીદી લે છે એટલે એ સો એક સો ઘણી વાર એને દેવાનું થય જાય, ની બને ને શકે એક વાર, તો એ પૈસા જે વાતચીત થઈ છે એમાંઈ ફ્રોડ ન જેટલા રૂપિયા ત નાખવાનું કીધું અગિયાર એક્સ કે તો અગિયાર એક્સ એને આપે જ છે. ને સો એક્સ કે તો સો એક્સ પણ એટલાઉ હજાર રૂપિયા લગાડે ને તો લાખ રૂપિયા મળતા હોય તો એને, બધે બધા અમાઉન્ટ એને ચૂકવી દીધું એમ નામ વધી ગું, બગાડવાની જગ્યા છે તેન એમ બધું પૈસા નહી ઝકવી શકે, અને લોન લઈને રિસ્ક લીધું અને ચૂકી દીધું બધા પૈસા, પછી ધીમે ધીમે એ લાર્જ સ્કેલ કર પછી ફ્રેન્ જેવું કરી નાખે એક જગ્યા થી પાંચ થી છ જગ્યાએ, સિસ્ટમ ન ખુલેે છે અને ન્યાંજ ની પછી